હા જ શ્રી કૃષ્ણ કેમ છો તમે?
તમે કેમ છો?
હું પણ મજામાં. શું ચાલે અત્યારે વેકેશન પડી ગયું હશ શે નઈ છ
હઅ-હા, એ તો પડી જ ગ્યું છે.
હા અને ઉનાળાની ઉનાળાનું વેકે વેકેશન એટલે તો એમાં બાળકોને રમવાનું એટલું ગમે. કે ન પુછો છો વાત.
હા.
હમ્મ. આપડે પણ નાના હતા ત્યારે જેવું ઝ ઉનાળાનું વેકેશન પઅ-પડતું એટલે સ્કૂલથી આવીને જે આપડા બેગ હોય સાઈડ પર મૂકીને તરત રમવા
રમત. હા, આ વાત તો તમે બરાબર કીધે.
હા, જે આપડે ખાવાનુંય ભૂલી જતા પછી મમ્મી લોકો આપડને બૂમ પાડ - તા રેતા. હમ્મ, ઉનાળની વેકે શનની એક અગલ
અલગ જ અગજ. હા, એ વાત તો બરાબર છે.
તમારા વેકેશનમાં શું કરતા તા કઈ જણાવી શકો?
હા હા હું તો હું શું કેવ જેવી તમે કીધું પેલા જ કે અ વેકશન પડે એટલે બેગ મૂકીને પેલા તો નીચે દોડી જવાનું. હા. નીચે રમવાનું, કુદવાનું મતલબ જમવાનું પણ ભાન નય રહેતું મને.
હા, એ તો બધાંનું જ છે.
હા, રમવા બસ ર આખો દિવસ હા, મજા તો આવતી જ આખો દિવસ નીચે આમ રમવાનું, ફરવાનું ને એ જ ચાલતું. મમ્મી અવાજો મારતી રેતી અરે ઘરે આવો, ઘરે આવો પણ આપડે ક્યાં સાંભળે બ
હા, કેમકે ત્યારે આપરે આપડી મોજમાં એટલા મસ્ત હતા કે ન પૂછો ત્યારે કે જીમ્મેદારી રિયો નતી એટલે આપડે ખેલકૂદમાં જ આપડું બધાનું ધ્યાન હત તે વખતે અને ત્યારે તો આપડે કે અલગ અલગ બધી ગેમ્સ રમ પેલા તો નીચે જઈને, નીચે જઈને આપડે બધા ફ્રેન્ડસ લોકોને બૂમ પાડ તા બંધાને એકઠ્ઠા કરતા, પછી સાંજે હોય કે રાત્રે હોય ગમે ત્યારે
હા. એતો છે.
છી અલગ અલગ ગેમ્સ
ગેમ્સ રમતા હમ્મ, ખોખો રમતા, હા બેડમિન્ટન હા, પછી ઓલું સાતડિયું શું કેય છે આમ બોલ થી માર
હા, હા, એજ એજ સતોડિયું એમાં બી બો મજા આવતી પછી પેલું કલર કલર વી કલર હમ્મ, બરફ પાણી સાચી વાત સાચી વાત અને તે વખતે રમવાની એટલી મજાએ આવતી, અત્યારના તો બાળક જોવોને જે ર્વેંકેશનમાં બી આમ જો માં બધું ભીડ ના દેખાય. જે બાળકોને રમવાની મજા હોય, એ દેખાતીજ નથી.
રા મોબાઈલમાં પડી ગયા છે.
સાચી વાત.
જુએ, નીચે બેઠા હશે ને તો પણ એ લોકો ફોનમાં જોવે છે. જ્યારે આપડા વખતે શું હતું કે ચાલ આખો દિવસ બીઝી રે ગમે તે રેહ પણ સાંજના ટાઈમ પર આપડે ટોળું વળીને નીચે ઊભા રેહ તા વાતો કરતા, બેસતા હેને, ચાલ થોડા મોટા થઈ ગયા સ્કૂલ કોલેજમાં જવા માડ અત્યારે તો નઈ મળતું ટાઈમ રમવાનું તો આપડે નીચે રાત્રે એકબીજાને બૂમો પાડીને કેતા ચાલ નીચે બેસ વા આવ ચાલ નીચે બેસ
હા, સાચી વાત અને ઠંડા પવનમાં બેસતા, વાતો કરતા, મજા આવતી, એ એ વખત નો સમય ની ગઈ વાત જ અલગ અતી. હા, પછી ઘણી ઘણી વખતે તો આપડે મમ્મી આપણને લઈને મામાના ઘરે
ઘરે લઇ જતા, હા.
બી મામા ના
હું તો મારું વેકેશન પૂરું ઉનાળું મામા ના ઘરે જ
અરે સરસ સરસ એમ અરે હા ત્યાં મજા કે આપડા બાળપણના બધા મિત્રો હોય એમની સાથે ત્યાં રમવાની મજા આવે એમ કે આખું વર્ષ આપડા અહંયા આપ આજુબાજુ પડોશ ના લોકો સાથે, આપડા ફ્રેન્ડસ લોકો સાથે રમતા જ
હમ્મ રમતા જ હોય અને ત્યાં જવાની વાત જ અલગ હોયને મામાનું ઘર એટલે નાની હોય મામા હોય મા માના છોકરાઓ હોય પછી ફઈ ના છોકરાઓ પણ આવે ત્યાં મ
હા બધા કઝિન સાથે મળીને બધાનું એક સાથે વેકેશન પડતું. હા. તો મમ્મી લોકો બે બધા મા માસી મા સા બધા ભેગા થતા ત્યાં એમાં મજા આવતી ને ઘર આખો હરિયું ભર યુ લાગતું તે વખતે. હમ અત્યારે તો એ બી બધું છૂટી ગયું છે. હમ્મ એટલે વેકેશન સાચી વાત છે સાચી વાત છે કેમ કે હવે જિમ્મેદારીઓ વધી ગઈ આ તે બધું વધી ગયું એટલે લેનો ના અત્યાર ના બાળકો તો જાણે ફોનમાં જ પડી રહ્યો હોય જ આજ જે જે ગેમ્સ તેમને બહાર જઈને રમવી જોઈએ આઉટડોર ગેમ્સ એ બધી તો રમતા જ ને આપડે તો શું કરતા કે પેલું બપોરે ભર ઉનાળો માં તાપ હોય એટલે બહાર તો કોઈ જવા ના દે રમવા તો આપડે ઘરમાં રમત જો રમતા કેરમ ચેસ પછી પત્તા
છે લુડો હે એ આપડે બધું ઘરમાં રમતા હતા હું તો હું સાચું કે હું તો પત્તા બહુ જ રમી તે આ કેરમ પણ રમ કે હા વેકેશન માં મામાના ઘરે જતાને તો બધા ભેગા થઈને અમે લોકો પત્તા રમતા, આમ તેમ રમતા. પછી અહીંયા જ્યારે હું અહીંયા મતલબ આપણા પપ્પાને ત્યાં હોય તો કેરમ રમીએ. મે આવું બધું કરતા છ ટેરેસ પર લઈ જતા કેરમ અને કે ટેરેસ પર, હા. મજા પણ આવતી ને હવે આજના છોકરો આ બધું રમશે નહી લોકો.
સાચી વાત છે કેમ કે બધી વસ્તુ બધી વસ્તુ ફોનમાં આવી ગઈ ને એટલે લોકો ફોનમાં ઓનલાઈન બધું રમે પણ સાચી મજા તો જે બધા સાથે મડીને રમવાની છે ફોમાં નથી હા ને પાછું એના લીધે શું કે ફોનમાં રમવા લાગે એટલે ફીઝિકલ એક્ટિવિટી પણ ઓછી થઈ ગઈ એમની
મને ઉનાળું એટલું ગમે ક્યા ક્યા કેરી મળે
હા સાચી વાત એ તો સૌથી સાચી વાત કેરીનો રસ ને પુરી જી હા જેટલો ટાઈમ આપો એટલો મજા આવે હમ્મ
નાના છોકરાઓ તો આવી રીતે ખાય આમ કરે હું તો મતલબ આવું ને ઘરમાં એટલે કેરી જમવાનું ભૂલી જ જાઉ કેરી જ ખાઉ
હા કેરી ની ચીરી પાડીને મમ્મી લોકો પેલા જ ફ્રીજમાં મુકી ગિરાત પલે ઠંડી ઠંડી ખાવાની મજા આવતી ને પેલા તો આપડે શું કરતા હો પેલું કે તેનું ઝાડ હોય કા
તાજે હા એ હા મારી મારીને તોડતા હવે આજના છોકરાને તો ક્યારે કોણ કરે શરમ આવે ન ના તોડાય પણ આપડે બધું કરેલું છે હા લો માને તોડતા મને તો બહ યાદ આવે મને. મન થાય કે હું પાછી બાળપણમાં જતી રહી અને મારું વેકેશન એન્જોય...
સાચી વાત છે, એ વાત તો એકદમ ખરી ને! હમણાં જ જો ને... હમણાં બોર્ડની એક્ઝામ ને બધું પત્યું છોકરાઓનું
હમ્મ ચાલો ચાલો હા ચાલુ થઈ ગય હવે શું હું તો છોકરા... આજના છોકરાઓ તો એક્સ્ટ્રા એક્ટિવિટીમાં મોકલો આપણને આમ લાગે પણ આપણા ટાઈમ પર એવું નહીં હતું. કે એક્સ્ટ્રા એક્ટિવિટી મા મોકલું હવે વે વકેશન પયડો તો.. નહીં આપડે એવું નહીં કરતા આપડું તો વેકેશન એટલે... ફૂલ મજા આપડે ઘરમાં પણ મમ્મીને હેરાન નહીં કરીએ. આપણે રાહ જોઈએ કે ક્યારે મારું વેકેશન પડે પેલા તો વેકેશનના ટાઈમ પર ટીવીમાં પણ આલા બધા કાર્ટૂન આવતા.
હા, તે વખતે તો બપોરે તો કાટું ન જ જોવાનું.
કાર્ટૂન નજ જોતા હું સવારે ઉઠ ઉઠીને બેસી જાાવ સવારનીપોરમાં ઓલો ઓસ વર્લ્ડ ને એ બધા કાર્ટૂનો આવતા. એ બધા કાર્ટૂનો જો કે એને બપોરે પણ એ ચાલતું ને, ટી વી મતલબ ફૂલ એન્જોય કરતા, હવે આજકાલના છોકરાઓ તો ટી વી પન
ક્યાં જોવે છે, સાચી વાત એને તો મોબાઈલ સિવાય બીજું કશું દેખાય જ નઈ, હમ્મ, એ જ એ જ આપણા વખતે આપણે જે મજા કરીને એ આજ આજની જનરેશન માં એ એટલી મજા નહીં દેખ ખાતી, લખોટી ને એવું બધું કેટલું રમતા આપડે તો ને આજના છોકરાઓને તો હાથમાં લખોટી બીજુ કશુ દે
દેખાય જ નઈ, કેટલા આપડે લખોટી રમ્યા, આમ તેમ કરીએ, પેલા તો ઓલા કાર્ડસ પણ આવતા ખબર
હા, હા. પછી પેલો વ્યાપાર સૌથી વધારે ચાલતો, તે વખતે તો ખબર વ્યાપાર તો જ્યારે જયારે પેલું નવું આવતું તો તો લોકો તો એટલું લેવા લાગ્યા તા પણ ની હતું કે, નઈ મમ્મી લઈને દો, લઈને દો, રમવું છે અમારે
વિડીયો ગેમ્સ રમતા
સાચી વાત.
માર્યો કે એમને ઓલા બર્ડ ઉડે ને ગંનથી મારવા એ બધું બઉ જ હોય છે હવે આજકાલના છોકરા
તેની જે સાચી મજા માણે છે નેતા આપળ પછી ક્યારેક બોલ મામા ન ઘરે જ તાને પેલું ઉનાળા વેકેશનનો મેળો લાગ તો મેળામાંય જતા બધા હાથે મળેને પછી હૌથી વધારે વેકેશનમાં તો રા તે જે બધા પેલુ ઘરમાં આઈસક્રીમ લઈ ને આવે ને હ. તે બધા સાથે મળીને આઈસ્ક્રીમ ખાવાની મજા આવતી, હા એ તો સૌથી વધારે સાચું કે ધ ગરમીમાં એકદમ ધાબા પર જઈન ધોવાનું આખી રાત એકદમ ઠંડા પવનમાં ને આજ આજે તો કોઈ એવું કોઈક વાર તો દેખાતુ જ નઈ ખાલી ગામડાઓમાં એ વસ્તુ દેખાય.
ગામડામાં દે ખાય એ વસ્તુ પર હવે તો આ મન નથી લાગ તો કે હવે આપણ છે.
હા એ વાત તો ખરી.
ઉપકરાણ ગામડામાં લઈ જઈએ ને તો એ લોકો ને ખબર પડે કે આવું રીત વસ્તુ પણ છે નને તો ક્યાંથી એ લોકો
હા કેમ કે આજકાલ જે સિટીનું જીવન છે. એટું આગળ વધી ગયું. ને કે મતલબ અમુક તો માતા પિતા બી એમના છોકરાઓને. બહાર મોકલતા એ કરે કે ના.
હા નહી પડી નહી ત્યાંનો આપણો જમાનો અલગ હતો. ને એમાં ડર નહીં આવતું હવે આજ. આજકાલ તો કેવાધા કેસીસ સાંભળવા મળે છે. આપણને કે આપણને પણ ભીખ લાગે. કે આપડું છોકરું લેટ સુધી નીચે નહી રમે બપોરે નીચે નહી રમે. તો આપડે પોતે પણ શું. જ્યારે તું ઘરમાં જ રમ. લે ફોન તું શાંતિથી ઘર માં રમ આપડે પણ એવું કરીએ કે આપડી પણ ભૂલ છે. આપણે શું કરીએ આપણે લોકો. ડરીએ કે નહી કેવા કેવા લોકો મતલબ ભરોસો નથી.
હા જમાનો બદલાઈ ગયો છે એ વાત સાચી તે વખતે લોકો બારે એક વાગ્યા સુધી બી રાત્રે બધા મોલા ફળિયામાં બધા રમતા કેમ કે બધા બહાર બેસતા ખુરશી લગાવીને મોટા લોકો પણ હમ તો
છોકરાઓ રમતા વાતો કરતા પેલા આવું નહીં હતું કોઈના માઇન્ડમાં કે ભાઈ નહીં છોકરા છોકરીઓ પણ જોડે રમતા અને મતલબ આપણે આમ નહી કે ચાલ બેસીને વાતો કરીએ નહી આપડે રમતા થાકી જતા તો બેસીતા હમણાં તો એવું નથી થતું હમણાં છોકરાઓ રમવાની જગ તમે જોજો નીચે છોકરાઓ બેસીને વાતો જ કરતા
વાતો જ કરતા હોય છે સાચી વાત હમ
આપણને પણ આમ લાગે ભલે આપણે નીચે રમતા ને તો આપણા મમ પાપા ને એટલું ટેન્ નહી હતું કે ઠીક છે ને નીચે રમતા છે આમ કરીને કે આપણા ફળિયામાં રમતા છે પણ હવે આપણને બીક
હા એ વાત સાચી એ કે જમાનો બી બદલાઈ ગયો છે એ પ્રમાણે અને શહેરનું જીવન બ આગળ વધી યું એટલું હા એટલે આખું વેકેશનની જે મજા જે એ બધું આખી બદલાઈ ગઈ છે.
બદલાઈ ગઈ બદલાઈ ગઈ છે.
હમમ ચાલો તમારી સાથે આ બધી પુરાની બધી વાતો યાદ કરીને મજા આયી
મજા આવી ગઈ મને પણ બો ગયમુ તમાર હા મને પણ ચાલો જય શ્રી કૃષ્ણ યાદ કરજો ફરી હા. ચાલો